હા બોલો શું ચાલે શાંતિ-
બસ શાંતિ જો-
શું કરો છો અત્યારે તમે-
બસ કઈ નહી જો ને હમણાં જ ક્લાયન્ટ હતા તો ક્લાયન્ટ નું કામ પર થને બેઠી છું.
ક્લાયન્ટ એટલે શેારું કરો છો તમે-
અમે પા હું બ્યુટી પાર્લર નું કરું છું સ્કીન હેર મેકઅપ હેરસ્ટ્ટાાઈલ-
એવું છે હું- અરે હું પણ હેર કટિંગ ને એનું શીખ્યો જ છું વું બધું-
એવું છે
ગર્લ્સ લેડીઝ જેન્ટસ બેઓનું શીખેલો છું
એવું છે સર તમે અત્યારે જોબ કરો કે પોતાનું ખોલેલું છે
ના અત્યારે તો હું જોબ કરું છું પોતાના એટલા બધા પૈસા નથી મારી પાસે હ પોતાનું ખોલી શકું
અચ્છા તો મારે એવો વિચાર છે જ કે અત્યાર તો હાલમાં હું પોતે પોતાનું ઘરે બેસતા ઘરે બેઠી જ કરું છું પણ મેં એવું વિચાર્યું કે એક દુકાન લઈને પ્રોપર હું સ્કીન અને મેકઅપ ને એ લગતું બધું હું કરું અને હેર માટે એક બીજા આવી રીતે કોઈ જેન્ટ કે પછી કોઈ લેડીસ છોકરીને આવડતી હોય તો હું એ રીતે રાખી શકું જોબ તમે એ રીતે ઇન્ટરેસ્ટેડ છો
હમ્મ જોઈએ ચલો મારી અત્યાર તો જોબ ચાલુ છે પણ તમે સેલરી સારી એવી હાલતા હો તો વિચારું પછી એમ
એવું છે સારું ચલો ને જયારે હું દુકાન ખોલીશ ત્યારે પણ તમને એમ હેરમાં શું આવડે છે?
હેર માં તો મને કટિંગ વટિંગ લેડીઝ ના બધા હેર કટિંગ એ બી આવ હા બધી નવી નવી સ્ટાઈલો
લેટેસ્ટ જે હે હેર ટ્રીટમેન્ટ હોય જે કેરાટીન હોય
હમ્મ એ બધું તો આવડે છે મને વાંધો નહી
એ અત્ય્યારે જે લેટેસ્ટમાં લેટેસ્ટ ચાલે છે કે કોરિયન્ હેર સ્પા એ તમને ફાવે છે
હમ્મ ફાવે મને
અચ્છા હા તો હવે એ એ બધું ફાવે છે તો ચાલો ને હું તમને દુકાન ખોલીશ ત્યારે તમને હું એક વખત કોલ કરીશ તો તમે એક વખત વિઝિટ માટે તો આવી શકશો ને
આઈ જઈશ આ આવી જઈશ કશું તમે ખાલી ફોન કરજો ને મને બરોબર એટલે હું આવી જઈશ ત્યાં
અચ્છા અને એમાં જો જે કે હુ કઉં હું હિસ્કીન કેર નું કરતી હોઉ એમાં જો કોરિયાને કોરિયાન ફેશિયાલ હોય તો પછી કોઈને બધું કેવું કે કોરિયન કોરિયન લગતું બધું જ આવે તો હેરમાં બધી ટ્રે કોરયન ટ જોઈએ જોઈએ એ રીતે બધું સેટ થતું હોય તો આપડે કરી શકીએ છે.
ચોક્કસ ચોક્કસમાંતો પણ તમે એવું વિચારો છો બરોબર દુકાન કરીશ હું આ કરીશ પણ તમે એવું વિચાર કે એના માટેના હું દુકાન કરવા માટે તમે પૈસા કેથી બધા કેલાવશો કેશ કે ગમે તે જુગાડ કરો તમ
એમાં એના માટે મેં થોડું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે કે મેં પૈસા ઘરે થી કરું છું એટલે મેં થોડાક પૈસ ભેગા કર્યા છે. તો પોતાની દુકાન લેવાની ઈચ્છા છે, મને
બરોબર છે એટલા બધા પૈસા છે તમ પોતાની દુકાન ત્રીસ પાંત્રીસ લાખ ની દુ કાન લઈ હકો.
એમાં શું છે કે થોડીક ડાઉન પેમેન્ટ ભર દઈશું પછી બીજી લોન પડાવ લેવાની
બરાબર. તો લોન ના ચક્કરમાં ના પડે એટલું સારું તો હુ કેશ થી જ એક વાર લઈ લો.
પણ એટલા ત્રીસ પાંત્રીસ હજ ત્રીસ પાંત્રીસ લાખ એ કે કેશમાં થોડી કેશ થોડી કોઈની જોડે હોય એટલા બધા
ના એ વાત બી સાચી છે, તમારી પણ કેવાનો મિનિંગ કે લોન પડાયા કરતા તમે જો પૈસા હોય તો કેશ થી જ લઈ લેવાય હોય કેમ કે લોનમાં કેવું અત પાંત્રી લાખની લોન હોય એટલે ચાલીસ હજાર પિસ્તાલીસ હજાર નો હપ્તો આવે તમારો.
એ તો છેજ ને.
એટલા બધા એફર્ટ આપણે ના એફોર્ડ આપણે ના કરી શકીએ ને પૈસા. લોન પડાવો એટલે તમારે હોય તો કાઢ નાખવાના પછી ધીરે ધીરે ખાતા નાખ તું રહેવાનું તમારે ખબર પડી.
મને જે આપણે દુકાન લઈશું એ દુકાન બી ચાલશે તો ખરીજ ને. એવું થોડી વિચારીને રેવાનું કે એટલા બધા આમટા પૈસા નહીં કાઢવાના આમને
ના ના વાત તમારી સાચી છે પણ કશું વાંધો થઈ જાય બધું તમારુ. કરવું હોય તો કશું નઈ એમાં કઈ એવું હાર્ડ કઈ છે નઈ.
હમ એક વખત રિકસ લેવામાં મજા છે.
અ તમ જોડે જોડે કઈ નેલ આર્ટિસ્ટ નું નેલ્સ નું બી કરો છો ને તમે જોડે જોડે નહી.
હા એમાં હજુ મેં બહુ ફોકસ નથી કર્યું. એ ઈચ્છા છે કે એક વખત આમ પાર્લર નું મે જમાઈ લીધું છે તો હવે ધીમે ધીમે હું નેલ્સ ના બી કરેલા છે, પણ મારે કેવું છે બેઝ ટુ એડવાન્સ ક્લાસ કરેલા છે ને એટલે મારું બેઝ બેઝિક ક્લિયર છે, હવે તો પછી હવે હું માસ્ટર કાતો ડિપ્લોમા હું કરી કરી દઈશ. એટલે એમાં કમ્પ્લીટ પાવરફુલ થઈ જા પછી એના પર ફોકસ કરીશું.
ના ના બરોબર છે, સાચી વાત છે, પણ મહેનત કરવી પડે તમારે.
મહેનત કર એટલે તો હું વિચારું છૂ કે ભવિષ્યમાં બી થોડા ટાઈમ પછી હું દુકાન લઈ લઈશ તો સ્કીન નું થઈ જશે. એ હું જોઈ લે સ્કિન નું પછી એ નેલ્સ નું ભી હું. ડિપ્લોમા કરી દઈશ એટલે એમાં પાવરફુલ થઈ જઈશ માસ્ટર અને હેર માટે તો તમને હુ તમ તમને કાતો કોઈ તમને ના ફાવે તો કોઈ બીજાને રાખી શકું છું.
ના ના સાચી વાત છે પણ કેવાનો મિનિંગ કે હું કૂહ છું તો ખરો તમને કે કે મને ટાઈમ મળ્યો ને તો આય છે. અને મારે પેલા બધાને એવું નાખ એકદમ નામ નાવ શો આ તે પણ કેવું આમ મજા આવે એમ તમારે કરવું હોય તો સારું એવું પાર્લર મસ્ત પાર્લર નહી બોલવાનું તમારેમર સલૂન છે એવું કહેવાનું.
એવું છે એ તો પણ પછી જય્યારે દુકાન ખોલીએ ત્યારે એવું બોલાય ને કે સલૂન છે. ત્યાં તો ઘરેથી કરે છે એટલે એ
તો ઘરે તમા પાર્લર જેવું થોડી તમારે ડેકોરેશન ની એવું તો ઘરે બી ફર્નિચર કઈક કરાય્યું ને મેં જોયું તું એ તો.
હા મેં હમણાં જ કરાયું છે ફર્નિચર ને નીલ્સ નું બી મેં વધારે થોડું કરાયું છે કે થોડું કેલું પંદર એક દિવસ પછી મારે નિસમાં માસ્ટરી કરવા જોવું જ છે. તો પછી મેં કીધું જોડે જોડે એ બી કરાવી દઉં પાર્લર માં મે ફર્નિચર કરાયું છે તો. તો એ બી ફોકસ થાય તો ક્લાયન્ટ જોઈને તો આવે એમાં પેલું શું. કઈ ને કે જો જે જેવ જો હોય એ રીતે કરવા આવે. જેમ કે મેં થોડું પ્રોફેશનલ લેવલ નું ફર્નિચર કરાયેલું છે. તો ક્લાયન્ટ બી વિચારે કે ના કે આનું સલૂન કે એનું ઘરે ભલે ગમે તેવું કરે છે એ સારું કરે છે. એ જોઈને એટલે ઘરા કે જોઈને ખેંચાય આપડી બાજુ- એટલે થોડું ડેકોરેશન બી જરૂરી છે આપડા પ્રોફેશનમાં-
ના ના ડેકોરેશન એવું નઈ એને ઇન્ટીરિયર ડિઝઇન એવું તમારે કરાવવું પડે. તમારે શમ આપડ તમારા સ્ટુડિયોમાં તમારે છે ઇન્ટરિયલડી ને એવું કરી દેવાનું ત્યાંને લાગતું તમાર પાર્લર ને નીલ્સ ને લગતું તમારે ઇન્ટીરિયર ડિઝઇન કરાવી દો ને મસ્ત એકદમ લાકડાનું આમ આપણે ઓળખીતામાં છે જ આપડે- એમની જો કરાય ત્યાું પણ તમે એ ક દ તમને એટલી મજા આવશે- એટલી મજા આવશેને જેની કોઈ હવાજ નહી-
હા એ તો મેં વિચારેલું જ છે કે જયારે દુપ- દુકાન લઈશ તો આખી દુકાન ઇન્ટીરયર ડિઝાઇનમાં જ કરાઈશ બધું- અને કઈ રીતે ક કયું- રૂમ હેર માટે રાખવાનું છે કો- ક રમ ફેશિયલ માટે એ બધું અલગ અલગ હોય- કે હેર કટિંગ હોય એ જે મેન પોષમાં પોષમાં હોય જેમ કે- પહેલા સ એન્ટર થાવ તમે સોલોન માં તો આગળ જ- બે કે ત્રણ છેેર મૂકેલી હોય એ હેર કટિંગને હેર ની બધી ટ્રીટમેન્ટ ચાલે- પછી એની આગળ થોડીક જાાવ ત્યાં એક બીજી રૂમ ત્યાં ફેશિયલ કાતો વેક્સ- એની આગળ તમે મેનીિક્યોર પેડિક્યોર નું બધું ગોઠવી શકો- પછી એની આગળ નેલ્સ નું થઈ શકે છે.
હા થઈ શકે છે સાચી વાત છે. પણ ક ખરો તમે જેટલું બેસ્ટ કામ કરો ને તમારે મેન આવડત તમારા હાથ ભરત- જો- તમે કોઈ ન જોઈને શીખવા જાવ ને તો તમને નહી જડે પણ તમે વિચારશો કે આ વસ્તુ કરી શકું છું. મન આવડે છે એવું નહી વિચારવા કે- પેલી ને આવડે છે એટલે પણ આવડું જ જોઈએ પણ એના કરતાં તમને સારું આવડતું હોય એવું જરૂરી થોડી છે.
એને ના હું એવું કોઈ ન જોઈને હું નથી જતી- હું તો મારા મે કોઈના માટે હું નથી કરતી જો- અત્યારે મારે બે પૈસા જોઈતા હોય એ મારા પોતાના માટે જોઈતા હોય- અને હું મારા પોતાના માટે મહેનત- -છું લાઈક માર હસબન્ડ છે એ બી જોબ કરે છે હું મારે બી કોક દિવસ બી મારે જો અત્યારે ઓફ સિઝન ચાલે છે. તો મારી જોડે અત્યારે ઘરાકી ના હોય ઓફ સિઝન એટલે ક આવે ના આવે એવું- તો મરે બી પોતાના માટે- પૈસા જોઈએ ખર્ચ હાથ પર પૈસા હોય- તો હું કોઈની જોડ માંગી ના હોકું-
ના ના વાત તો તમારી-
એટલે બે પૈસા હું કમાતી હોઉ તોરા- પણ જોડે હું માંગી ના હોકું કે મ લાવો મને પૈસા આપો માર જરૂર છે મારી- હોય તો હું મારા પોતાના માટે હું ખર્ચી જ શકું છું. હલો-
હા બોલો બોલો-
હા એટલે આવી રીતે બધું વિચારેલું છે તમને ઇન્ટરેસ્ટ હોય- તો તમે કેજો મને-
ચોક્કસ ચોક્કસ શું પ્લર માં મેઈન વસ્તુ તો શું હોય ખબર તમને- કે તમે તમારા હાથ કેટલા વધારે ચાલે છે. આખો દિવસ તમે પાર્લર પર કેવું થાય ખબર તમે- કામ કરતા હોય તમારે ઉભું રહેેવાનું થાય મેીન તો તમારે માટે- મ ચપ્પલ એવા આમ પોચા પેરવા આપડે રબડ વાળા કે જેથી કરીને ત થાકી- ના લાગે અને તમારે પગે ના દોને તમા લાય ફટાફટ પતા ર-
ના એના લીધે તો મને આ સિઝનમાં મને પગ નો પ્રોબ્લેમ થઈ- ક તો એડીઓ બહુ દુખતી હતી તોમે ડોક્ટર- ડોક્ટર કરીને એક આવે છે કંપની- એ કંપની ના ચપ્પલ લાયેલી છું. એ કંપની ના ચપ્પલ એટલા સરસ છે ને કે જે હું એ પહેરીને મારા સલોન પર ઉભી રહી ને કામ બી કરું ને તો હવે એડી નો પ્રોબ્લેમ નથી રહતો.
ના ના વાત તમા મારી સાચી છે. એવું કરવું જ પડે પછી તમે આખો જ દિવસ ઉઊભા રહો ઘેર છેને તમે શું ઘેર છેન અમુક તો એવું હોય કે સ્ટુડિયો પરથીલે ઘેર જમવારું બનાવવાનું હોય. એને થાકી જાય એ પોસિબલ નથી. એના કરતા બેટર છે અત્યારે ઘરે છે આપડ ઘરગથ્થું ચાલુ ના રાખીએ.
એ એ બું જ એ પણ છે હા ચાલે. પણ મને મારું એવું ડ્રીમ છે કે મારે કોઈના માટે નહીં મા પોતાના માટે મારે આગળ વધવું છે બસ. ભવિષ્યમાં એવું ના થવું જોઈએ મારા મને મારી જાતથી કે મેં કશું કર્યું નહી.
હ ના વાત સાચી છે કશું વાંધ નહી ચલો ને આપડે એ વાતને ધ્યાન માં રાખીશું અને કંઈક હશે જો તો મારે એવી જરૂર પડી જબબ ની તો હું તમને કોલ કરીશ તમે જોઈ લેજો મારું. વિડીયો કોલ.
ચોક્કસ હા કઈ વાંધો નહી ચાલ ને.
સારું સારું હા ચલો બાય.